હલોવ
કેમ છો મજામાં?
હા મજામાં તમે કેમ છો?
હા બસ હું પણ મજામાં આ તો ઘણા દિવસ થી વાત નથી થઈ એટલે મને એમથી કોલ કરું
હા હા બોલો બોલો
મને વિચાર આવ્યો હા એ તો મને વિચાર આવ્યો કે ગામડાનું જીવન અને શહેરો શહેરનું જીવનની આપણે વિશે વાત કરીએ ને તો આપણો દેશ ગામો અને શહેરો બંને થી બનેલો છે બંને પોતાની બંને હા બંનેની પોતાની અલગ અલગ ઓળખ વિશેષતાને જીવનશૈલી રહેવાની રીત છે તો તમને કયું તમારે તો તમને કયું વધારે જીવન ગમે છે એમ
હા આ વાત તો ખરેખર શ વિષય ખુબ જ રસપ્રદ વિષય છે મને તો ગામડાનું જીવન આમ ખુબ વધારે ગમતું હોય કારણ કે ત્યાં કેવું કે શાંતિ સ્વચ્છ હવા અને કુદરત નો સુંદર મહહોલ હોય છે શહેરમાં તો બધી સુવિધા હોય છે પણ ગામડાની શાંતિ અને સાદગી તો કંઈક અલગ જ આપણને અનુભૂતિ કરાવતી હોય છે
હા વહેલી સવારે પક્ષીઓનો મધુર કરવ આપણને મળે ચારે તરફ હરિયાળી ખેતરો વૃક્ષો અને ખુલ્લું વાતાવરણ હોય તાજી હવા અને પ્રદુષણ મુક્ત વાતાવરણને કારણે છે ને ગામનું જીવન જીવન સ્વાસ્થ્ય માટે પણન સારું માનવામાં આવે છે એટલે અ આપણને ત્યાં ખુલ્લી શ્વાસ લેવાનું પણ વધારે ગમે
હા એ તો ત મેં એકદમ સાચું કીધું. અને ગામના લોકો તો એકબીજાને સારી રીતે ઓળખતા પણ હોય છે. કોઈને મુશ્કેલી પડે. તો આખું ગામ મદદ માટેે માટે આગળ આવી જતું હોય છે. એકતા સહકાર અને ભાઈચારાની ભાવના ગામડાના જીવનમાં. કામ સૌથી મોટી વિશેષતા કહીએ જો પણ ચાલે.
હા એ તો ખરેખર સાચું કીધું. મારા દાદા નું એક ગામ છે. અને ત્યાં આગળ ને હું વેકેશન માટે જાઉં છું‌. તો મને ત્યાં ખુબ જ આનંદ આવે તો. સવારે ખેતરમાં ફરવા જવાનું હોય કુવામાંથી પાણી કાઢવાનું. પશુઓને જોવું અને અ પશુઓને આપણે પશુઓને જોવું અને. સાંજે ખુલ્લા આકાશ નીચે બેસવાનું. આ બધું શહેર માં ભાગ્યે જ જોવા મળે નઈ.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી્ પણ શહેરનું જીવન પણ ઘણા રીતે ઉપયોગી છે. શહેરમાં સારી શાળાઓ કોલેજો હશે. હોસ્પિટલો... મોટી કંપનીઓ મોલ સિનેમા અને જાહેર પરિવહન ની આમ વધુ સારી. સુવિધા ઉપલબ્ધ. હોય છે અને રોજગારીની તકો પણ આપણને વધુ મળતી હોય છે. શહેરોમાં
હા એ તો સાચું કીધું ઘણા લોકો નોકરી અથવા છે. ને ઉચ્ચ શિક્ષણ માટે ગામડા માંથી શહેરમાં આવે છે. શહેરમાં નવી ટેકનોલોજી અને આધુનિક સુવિધાઓનો લાભ છે. ને આપણને સર સરળતાથી મળે છે તેથી અ. ગામડાના ઘણા લોકો છે. ને શહેરમાં રહેવાનું પસંદ કરે.
હા એ તો સાચી વાત છે. પણ શહેરના જીવનમાં કેટલીક મુશકેલી મુશ્કેલીઓ પણ આપડણે જોઈ શકતા હોય છે. કે ટ્રાફિક અવાજ નું પ્રદુષણ, હવાનું પ્રદુષણ, ભીડ અને ઝડપભર્યું જીવન ઘણી વાર લોકોને. થકવી નાખે છે. લોકો પાસે એકબીજા માટે સમય પણ ઓછો હોય છે.
હા એ તો છે જ. પણ જયારે આપડ ગામમાં જ ગામમાં જીવન થોડું ધીમું. અને શાંત હોય છે. લોકો સવારે વહેલા ઉઠે છે. કુદરતની નજીક રહે છે. સરળ જીવન જીવે આ જીવનમાં્ માનસિક શાંતિ આપણને વધુ અનુભવ ભવાય છે.
હા, એ તો સાચી વાત છે. પણ મને લાગે છે કે, હવે ગામડામાં પણ ઘણો વિકાસ થયો છે. સારી રસ્તાઓ, વીજળી, મોબાઈલ નેટવર્ક, ઇન્ટરનેટ બેંકિંગ. સેવાઓ અને સરકારી યોજનાઓને કારણે ગામડાનું ગામડાના લોકોનું. જીવન પણ ઘણું બદલાઈ રહ્યું છે.
હા અને ખેડૂતો આપણા દેશની અર્થવ્યવસ્થામાં પણ. ખુબ મહત્વનું યોગદાન આપે છે. તેઓ મહેનત કરીને અનાજ, શાકભાજી, ફળ અને અન્ય પાક ઉગાડે છે. તેથી ગામડાનું મહત્વ ક્યારેય ઓછું થઈ શકે એમ નથી.
હા એ તો સાચી વાત છે, અને મને લાગે છે કે ગામ અને શહેર બંને. એકબીજાના પૂરક નહીં પણ ગામ વગર શહેર ચાલી શકે નહી, ને શહેરો વગર ગામ ચાલી શકે નહી.
હા એ તો ઘણી સાચી વાત કીધી, એવું નહી કે ગામડાનું જીવન સારું કે શહેરનું જીવન સારું, બંને બંને સારા જ છે એમ. એવું ના કહી શકાય આપણાથી.
હા, એ તો ઘણી સાચી વાત કીધી તમે.
હમ્મ અને બંને જગ્યાનું જીવન અલગ-અલગ છે. પરંતુ, બંનેમાંથી આપણને ઘણું શીખવા જેવું શીખવા મળે છે. કોઈને શાંતિ ગમે. અ તો ગામ ગમે અને કોઈને ઝડપી જીવનશૈલી ગમે. તો એને શહેર ગમે નય.
હા એ તો એકદમ સાચું કીધું, ગામમાં લોકોનું જીવન સરળ અને કુદરતની નજીક હોય છે, વહેલી સવારે લોકો પોતાના કામમાં લાગી જતા આ હોય છે. ખેડૂતો ખેતરમાં જતા હોય છે, પશુપાલકો પશુઓની સંભાળ રાખતા હોય છે અને બાળકો શાળાએ જતા હોય છે, આખા દિવસનું વાતાવરણ ખુબ શાંત અને સ્વચ્છ હોય છે.
હા, મને ગામની સૌથી સારી વાત એ લાગે છે કે ત્યાંના લોકો એકબીજા સાથે ખૂબ પ્રેમ ભાવથી રહે છે. કોઈના ઘરે લગ્ન હોય, તહેવાર હોય કે કોઈ મુશ્કેલી આવી હોય ને તો આખું ગામ સાથે મળીને એને મદદ કરે છે. આવી એકતા શહેરમાં ઓછી જોવા મળે છે.
હા, એ તો સાચી વાત છે. અને શહેરમાં લોકો પોતાના કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા હોય કે, ઘણી વાર તો પડોશઓ સાથે પણ બહુ ઓછો સંપર્ક કરતા હોય છે. જોકે શહેરમાં રોજગારની તકો વધુ હોવાથી ઘણા લોકો ત્યાં રહેવાનું પસંદ કરે છે, મોટી કંપનીઓ, ઓફિસો અને ઉદ્યોગોમાં નોકરીની ઘણી તકો મળતી હોય છે.
હા, એ તો સાચી વાત કીધી. અને શિક્ષણની આપણે વાત કરીએ ને. તો શહેરમાં સારી શાળાઓ, કોલેજો અને વિવિધ તાલીમ સંસ્થાઓ આપણને ઝડપથી અને સરળતાથી મળી જાય છે. વિદ્યાર્થીઓને નવી ટેકનોલોજી અને આધુનિક શિક્ષણનો લાભ પણ મળે છે.
હા, એ તો સાચી વાત કીધું તમે. પણ હવે ગામડામાં પણ શિક્ષણની સ્થિતિ ઘણી સુધરી છે, ઘણી સર સરકારી અને ખાનગી શાળાઓ સારી રીતે કાર્ય કરી રહી છે. ઇન્ટરનેટ અને ડિજિટલ શિક્ષણના કારણે ગામના વિદ્યાર્થીઓ પણ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે.
હા, અ અ અત્યારના સમયમાં તો ખુબ વિકાસ થયો છે ગામમાં. અને. અ ગામમાં રહેવાનો ખર્ચ પણ શહેરની સરખામણીમાં ઓછો હોય છે. ઘરનું ભાડું શાકભાજી અને રોજિંદા જીવનની જરૂરિયાતની ઘણી વસ્તુઓ છે ને ઓછા ખર્ચમાં આપણને મળી જાય. શહેરમાં જીવન જીવવું ઘણી વાર વધુ ખર્ચાળ બની જાય છે નઈ.
હા હા એ તો તમે ઘણું સાચું કીધું. શહેરમાં ભાડું વાહન વ્યવહાર શિક્ષણ અને અન્ય જે ખર્ચા છે એ ઘણા જ વધી જતા હોય છે પણ એની સામે ત્યાંની આવકની તકો પણ વધુ હોય છે એટલે દરેક વ્યક્તિ પોતાની જે જરૂરિયાત. પરિસ્થિતિ પ્રમાણે જે એ રીતે રેવાનું સ્થાન પસંદ કરતા હોય છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી. પણ મને તો અ તહેવારો ઉજવવાની રીત ખૂબ ગમે છે ગામ ગામમાં જે તહેવારો ઉજવે ને. ઈ મને વધારે ગમે જેમ કે નવરાત્રી, ઉત્તરાયણ, હોળી દિવાળી. અને અન્ય તહેવારો. આ તહેવારોમાં છે ને આખું ગામ સાથે મળીને ઉજવે છે. લોકોમાં ખુબ ઉત્સાહ. અને એકતા જોવા મળે છે એટલે મને એ વધારે પસંદ આવે છે.
હા પણ શહેરમાં. તહેવારો ખુબ ધૂમધામથી ઉજવાય છે પરંતુ ઘણીવાર લોકો પોતાના. પરિવાર સુધી જ મર્યાદિત રહેતા હોય છે ગામમાં જે આત્મીયતા અને સૌહારસ મળે છે તે ખરેખર હોય છે.
હા એટલે જ ને હું મને તો ગામમાં. તહેવાર ઉજવવાની ઘણી મજા આવે અને મને તો એવું લાગે છે કે. ગામનું જીવન આપણને મહેનત. સાદગી અને પ્રકૃતિ સાથે જીવવાનું શીખવે છે અને જયારે. શહેરનું જીવન છે ને એ સમયનું આયોજન અને નવી ટેકનોલોજી. અને ઝડપી નિર્ણય કેવી રીતે લેવું ને એ શીખવાડે છે.
હા એ તો એકદમ સાચું બંને જીવન માંથી સારા ગુણ અપનાવવા જોઈએ. ગામની સાદગદી અને શહેરની પ્રગતિ સાથે જોડાય તો જીવન વધુ સંતુલિત બની શકે છે.
હા અને હવે મને લાગે છે કે જયારે પણ તક મળે ને ત્યારે ગામ થોડો સમય આપે. આપણે જરૂર વિતાવવો જોઈએ. તેનાથી મનને શાંતિ મળે છે અને કુદરતની નજીક રહેવાનો આનંદ પણ થાય છે.
હા એ વાત થી તો હું પણ સહેમત છું. સાથે સાથે શહેરની સુવિધાઓ નો સમજદારી. રીતે ઉપયોગ પણ કરવો જોઈએ. વિકાસ અને પરંપરા બંને આમ સંતુલન જ સાચી પ્રગતિ છે.
હા એ તો ઘણું સાચું કીધું. અને મને લાગે છે કે ગામ અને શહેર બંને. આપણા દેશના વિકાસ માટે એક સરખા મહત્વના છે. જેમ તમે આગળ કીધું એમ કે બંને એકબીજા વગર અધૂરા છે.
હા
હું પણ એવું જ માનું છું ગામ આપણને અનાજ શાકભાજી દૂધ અને ઘણી જીવન જરૂરિયાત વસ્તુ. આપતી હોય તો જ્યારે શહેર. ઉદ્યોગ શિક્ષણ આરોગ્ય અને રોજગારીની વધુ તકો આપણને પૂરી પાડતી હોય છે બંને વચ વચ્ચેનો સંબંધ આમ ખુબ જ મજબૂત છે.
હા સાચી વાત છે અને અં અત્યારે તો કેવું છે ગામ અને શહેર વચ્ચે નો તફાવત ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. આજે ગામોમાં પણ સારી શાળાઓ. તમે આગળ કીધું એમ આરોગ્ય કેન્દ્રો અને ઇન્ટરનેટ પણ ઉપલબ્ધ છે. જયારે શહેરોમાં પણ લોકો કુદરતની નજીક રહેવા માટે છે ને વૃક્ષારોપણ અને ઓર્ગેનિક ખેતી જેવા પ્રયાસો કરી રહ્યા છે.
હા એતો સાચું કહ્યું.
મને તો એવું લાગે છે કે ગામડાનું જીવન આપણને પ્રકૃતિની નજીક રહેવાનું શીખવે છે ત્યાંની સ્વચ્છ હવા, ખુલી જગ્યા અને શાંત વાતાવરણ હોય છે. સવારે પક્ષીઓનું જે કલરવ આપણને સાંભ મળવા મળતું હોયને સાંજે ખેતરોમાં જે ફરવાનું એ ખુબ જ આપણા માટે આમ આનંદદાયક હોય છે.
હા એતો ઘણી સાચી વાત કીધી. મને ગામમાં જવાનો દરેક વખતનો અનુભવ કંઈક નવું શીખવે છે. ત્યાંના લોકોની મહેનત સાદગી અને સહકારની ભાવના ના મને પણ ખુબ પ્રેરણા આપે છે. આપણે જવું જોઈએ થોડા સમય રહેવા માટે.
હા વાંધો નહી સારું સારું ચલો.
હા હા સારું ફરી હ ફરી ક્યારેક વાત કરીશું હવે.
હા..